હ
હલો
હલો
હલો
હલો
હા હલો
હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
મજામાં આજે હું ખુબ જ મહત્વની ટોપિક વિશે વાત કરવા જ રહ્યો છ તેનો ટોપિક છે બાળપણની યાદો બાળપણ જીવનનો સૌથી સુંદર અને નિદર્શ અને આનંદમય સમય હોય છે બાળપણમાં કોઈ ચિંતા હોતી નથી કોઈ જવાબદારી હોતી નથી માત્ર આનંદ રમત ગમત અને પરિવારનો આજે આપણે મોટા થઈ ગયા છે પરંતુ બાળપણની યાદો હજુ પણ હજુ પણ અ આપણા મનમાં તાજી છે મને આજે પણ મારા મિત્રો સાથે રમેલી રમતો યાદ આવે છે શાળામાં જવાનો ઉત્સવ રજાઓ ઓની મજા અને પરિવાર સાથે વિતાવેલો સમય આજે પણ મને ખુશ કરી દે છે બાળપણની યાદો એવી હોય છે કે જે જીવનભર આપણે સાથે હોય છે મને મારા શાળા દિવસ ખુબ જ યાદ આવે છે સરે તૈયાર થઈને શાળામાં જવું પ્રાર્થનામાં ઉભા રહેવું વર્ શિક્ષકો પાસેની નવી નવી વાતો શીખવી એ મિત્રો સાથે સમય કાઢો આ બધું જ મને ખુબ જ આનંદ લાગત ગ દરમિયાન દરેક મિત્રો સાથે નાસ્તા તો વહેચીના ખાવાની મજા જ ક અલગ હતી
હા બરાબર ઉનાળાની રજામાં દાદા દા દાદા દાદી સાથે ગામમાં જવું વૃક્ષોની છાયામાં રંગવું નદી કે તળાવ પાસે ફરવા જ જવું અને પરિવાર સાથે ખુશીના પણણો માનવાની એ બાળપણની સૌથી સુંદર યાદો છે મિત્રો સાથે ક્રિકેટ કબડ્ડી સાતાપુખડી અને પકડડાઓ જેવી રમત રમવાની મજા કઈક અલગ જ હતી ખરેખરને વરસાદની વરસાદની ઋતુમાં વરસાદમાં ભીંજાવું કાગળની હોળી બનાવી અને મિત્રો સાથે મસ્તી કરવી ખૂબ જ ખૂબ જ ગમતું હતું તહેવારો દરમિયાન નવા કપડા પહેરવા પરિવારના સભ્યો સાથે મળીને ઉજવણી કરવી અને મીઠાઈઓ નો આનંદ માણવો પણ બાળપણને વધુ રંગીન બનાવતો હતો ખરેખરને
હા સાચી વાત છે મને તો મારા પરીક્ષા નો સમય ખુબ જ અદભુત લાગતો હતો તો પરીક્ષા નો સમય વિતાવવ હોય એટલે ખુબ જ અઘરુંપ હતું પરીક્ષા પૂરી થાય પછી ના ખુશી ન કઈ અદભુત ખુશી તો કઈ અદભુત જ હતી જેમ છેલ્લું પેપર થાય એમ લાગતું હવે દુનિયાની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે પછી મજામાં આખો દિવસ રમવું ફરવું અને મજા કરવી તે દિવસોમાં સમય કેવી રીતે પસાર થઈ જતો. એ તો ખબર જ નહી પડે. વેકેશન દરમિયાન વેકેશન વેકેશન દરમિયાન ટાઈમ એટલો જલ્દી ખતો કે કહે પચીસ ચાલુ થાય એ પણ ખબર ના પડતી મને ઉ ઉનાળાની રજાઓ પણ ખુબ જ યાદ આવે છે રજાઓમાં દાદા દીદીના જવું ઘરે જવાની આતુરતા રહેતી ત્યાં જતા મિત્રોને મળી જતા આખો દિવસ રમવો કેરી ખાવી સાંજે વાર્તા સાંભળવી તે દિવસો નાના નાના પ્રસંગોમાં પણ ખુબ જ આનંદ મળતો હો તો મામા તા જેઈ કેરી બ બેડવું.
ચાલ ચાલ
રમત રમી એ પણ કઇક અલગ જ દિવસ હતા મને પણ દાદી પાસેથી સાંભળાયેલી વાત તા યાદ આવે છે. રા રોજ રાત્રે સુતા પેલા દાદા દાદી રાજા રાણીની સંતો અને મહાન લોકોની વાર્તા સાભળાવ તે વાર્તાઓમાં ઘણું શીખવા મળતું આજના સમયમાં આવી વાર્તાઓ સાંભળવાનો અવસર પૂછવા મળે છે કે મળતો જ નથી એવું નથી લાગતું તમને
હા હા તમારી વાત બરાબર છે. કે જવાબદારી ન હતી જીવન ખૂબ જ સરળ અને ખુશહાલ લાગતું હતું માતા પિતાનો પ્રેમ દાદા દાદીના આશીર્વાદ અને મિત્રોનો સાથે જીવનની અમૂલ્ય સંપત્તિ આજે ભલે આપણને મોટા થઈ ગયા હોઈએ પરંતુ બાળપણની મીઠી યાદો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે અને જીવનમાં ખુશીની અનુભૂતિ કરવા કરાવતી રહે છે.
હા બિલકુલ સાચી વાત.
હા.
પણમાં રમતો પણ ખુબ જ મહત્વ ન ધરાવતા સંતા કોકડી પકડ ધાવ લખોટી ગીલી દંડા અને ક્રિકેટ જેવી રમતો અમે ખૂબ રમતા અને તેમાં અમે ખુબ જ આનંદ માણતા આજે એવી રમતો ખાસ કરીને ઓછી રમવા મળે છે જોવા પણ ઓછી મળે છે રમાય પણ ઓછી છે.
હમ હમ. હા બરાબર છે તો
મેદાનમાં કલલ સુધી રમતા રમતા જ પણ જમવાનો ટાઈમ ક્યારે નીકળી જતો એ પણ ખબર ના પડતી હતી.
હા એ તો સાચી વાત છે.
અને વરસાદ ના દિવસો તો ખાસ યાદગાર હતા વરસાદ પડતા જ બહાર દોડી જવું તમે કીધું પ્રમારા કાગળની હોડીઓ બનાવી પાણી મા તરાવી, મા મિત્રોને ભીંજાવવું એ દિવસ ની વાત જ કઈ અલગ હતી પછી ઘરે આવીને ગરમ નાસ્તો ખાવો એ પણ ખુબ જ યાદ આવે છે.
હા એ તો મને પણ બહુ યાદ આવે છે.
બાળપણમાં તહેવારોની ઉજવણી પણ ખુબ જ આનંદદાયકથી હતી. દિવાળીમાં નવા કપડા પહેરવા ટ્રા દિવાળીમાં અનેક નવા કપડા પહેરવા નવા કપડા લે માંગવા મીઠાઈ ખાવવી વગેરે ખુબ જ મજા આવતી હતી. ઉત્તરાયણમાં પતંગ ચગાવવી અને તંગો લૂટવી જેવો અનેક આનંદો આનંદ માણવો એ ખૂબ જ મજા હતી. પછી નવરાત પછી નવરાત્રીના ગરબા રમવા અને ધોળેટી ધોળેટી રંગો સાથે રમવું ખુબ જ ગમતું હતું.
હા એ તો મને પણ બવ ગમતું હતું.
ઉજવણી ના કરવામાં આવતી હતી પરંતુ પરિવારોને નજીક લાવવાનો અવસર જેવો હતો એવું નથી લાગતું?
એવું જ છે.
બાળપણ આપણને શીખવે છે કે ખુશ રહેવા માટે મોટી વસ્તુની જરૂર નથી સાચો આનંદ તો પરિવાર મિત્રો અને પ્રેમ ભર્યા સંબંધોથી જ રહેલો છે. આજે જવાબદારી ઓ ઘણી બધી વધી ગઈ છે. પરંતુ બાળપણની યાદો આજે પણ મને ખુશ કરી દે છે. જેવી કે સ્કૂલ લાઈફમાં સ્કૂલમાં જઈને ટીચરોને હેરાન કરવા, ચાલુ ક્લાસ અ રોટી ખાવી નાસ્તો કરવો અ હસું કંટ્રોલ કરવું વગેરે જેવી બધી જ યાદો મને ખુબ જ
હા બરાબર છે. શાળા માં યોજા તી રમત સ્પર્ધા, પ્રકૃત્વ સ્પર્ધા અને પ્રવાસો પણ ખુબ જ યાદ રહ્યા છે. મિત્રો સાથે મળીને અભ્યાસ કરવો નાની-નાની શરતો કરવી અને શિક્ષણના માર્ગદર્શન હેઠળ આગળ વધવું એ જીવનના અમૂલ્ય અનુભવો છે. તમને પણ આવા અનુભવો થયેલા હશે.
હા બાળપણમાં પેલા તો સ્કૂલમાં એડમિશન લેવા જવાનું ત્યાં ક્યાં એક ટેસ્ટ આપવાની હતી મારે તો એ ટેસ્ટમાં પાસ થાય તો એડમિશન મળે. તો તેની કઈ ઉત્સુકતા અલગ જ હતી. બાળપણ ન જીવન સૌથી કિંમતી સમય અને ગોડન સમય તરીકે ઓળખવામાં આવે છે. તે સમય પાછો આવી શકતો નથી પરંતુ તેની યાદો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે. આવી બાળપણ ની યાદો હું હજુ પણ ખાસ કરીને જીવ માંગુ છું.
હા હું પણ.
અને બાળપણમાં અને કરેલી મસ્તી, તોફાન, ઘરમાં કરેલી તોડફાડ અને ભાઈ બહેનો સાથે રમત-ગમત, ઘર-ઘર રમવું કાદોકની કેક બનાવી ઘર ઘર રમવું ડોક્ટર પેશન્ટ રમવું વગેરે અનેક જેવી ગેમો રમવાનો કોઈ આનંદ જ અલગ હતો
સાચી વાત છે
બાળપણ જીવનનો સૌથી સુંદર અને નિર્દય અને આરામદાયક સમય જે હવે આપણો પાછો આવી શકતો નથી પણ તેની આપણે યાદો આપણે તાજા કરીએ અને તે યાદોમાં આપણે બાળપણ જોઈએ તો આપણને તે યાદો ખુબ જ કિંમતી લાગે છે અને આવો સમય પાછો આપણને ક્યારેય મળવાનો નથી એની મને ઘણું દુખ પણ થાય છે
હા સાચી વાત છે
હા તો આજ રીતે આપડે વાત કરતા રહીશું આ પણ
હા આવજો